તમા મારો અવાજ તમને આવે છે? કે તો આજે તમ તમારી પાસે ટાઈમ હોય તો હું તમને થોડા કવેશ્ચન પૂછવા માગુ છું. હા. ઓકે તો આજે હું તમને, સ્વાસ્થ્ય રિલેટેડ ક્વેશ્ચન પૂછવા માંગુ છું. ઓકે તો સ્વાસ્થ્ય એટલે શું?
સ્વાસ્થ્ય એટલે શારીરિક માનસિક અને સામાજિક રીતે તે, સંપૂર્ણ તંદુરસ્ત હોવું સ્વાસ્થ્ય વ્યક્તિને ખૂબ સક્રિય જીવન જીવવામાં મદદ કરે છે.
અચ્છા, તો સ્વાસ્થ્યને સૌથી મોટી સંપત્તિ કેમ કહેવામાં આવે છે?
સ્વાસ્થ્ય ને સૌથી મોટી સંપત્તિ પૈસા અને સંપત્તિ છતાં સ્વાસ્થ્ય સારું ના હોય, તો તેનો આનંદ માણી શક નથી તેથી સ્વાસ્થ્યને સૌથી મોટી, સંપત્તિ કહેવામાં આવે છે.
ઓકે તો સારું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય?
તારું સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર લેવો જોઈએ. પછી નિયમિત રીતે કસરત કરવી જોઈએ. અને પૂરતી ઊંઘ લેવી બી ખુબ જ જરૂરી છે, સાથે સ્વાસ્થ્ય સ્વચ્છતા પણ જાળવી રાખવી જોઈએ. સ્વચ્છ હશો તો બધું અ કો ના એ થાય, બરાબર.
તો જો આપે ઊંઘ પૂરી ના થાય તો શું આપણું સ્વાસ્થ્ય બગડે?
હા ઊંઘ ન ખુબ જ મહત્વ છે. તમારે નિયમિત આઠ કલાક ઊંઘ તો લેવી જ જોઈએ.
અચ્છા, જો કોઈ વધારે કામ કરતું હોય ને આઠ કલાક એને ઊંઘ ના મળે તો શું થાય? એના શરીર ઉપર અસર થાય થાય ને થાય. શું સંતુલિત આહાર શું છે?
સંતુલિત આહાર એટલે જે ખોરાકમાં પ્રોટીન વિટામિન, ફાઈબ્રોહાઈડ્રેટ અને ખનજ તત્વો હોય છે, તે યોગ્ય પ્રમાણમાં ના લો, તો સંતુલિત આહાર કહેવાય અનેને સંતુલિત આહાર કહેવાય. શરીર ને તમને
અચ્છા એટલે પ્રોટીન્સ વિટામિન્સ એ આપણા શરીર માટે બહુ જ જરૂરી છે. હા બરાબર. તો કસરત કેમ જરૂરી છે સારા સ્વાસ્થ્ય માટે?
કસરત કરવાથી શરીર તમારું ફિટ રહે. અને રોગપ્રતિકારક શક્તિ તમારી વધે, તે માનસિક
તણાવને પણ ઘટાડે છે, સારું સ્વાસ્થ્ય માનસિક તણાવને કેવી રીતે ઘટાડી શકે?
સારું સ્વાસ્થ્ય
માનસિક તણાવને કેવી રીતે ઘટાઈ શકે? સ્વાસ્થ્ય સારું હોય, તમારું તમે આજે નિયમિત કસરત કરો કે બધું કરો. તો કેવું કે તને એ એની આડ અસર તમારા શરીર ઉપર થાય નહી અને તમને સ્ટ્રેસ હોય તે ઓછો થાય. અચ્છા, પૂરતી ઊંઘનું શું મહત્વ છે?
પૂરતી ઊંઘ લેવાથી શરીર અને મગજ કેવું તમારું શાંત રે એને આરામ મળે. એટલે બીજા દિવસે ત તમારી કામ કરવાની શક્તિ વધે, જે થાક લાગે તમને થાક લાગે તો તમને કામ કરવાનું મન થાય છે? એ તમે ઊંઘી જાવ, તે બધો થાક ઉતરી જાય એટલે તમે બીજે દિવસે ફેશ થઈ જાવ. એટલે પૂરતી ઊંઘ લેવી જોઈએ, કે આઠ કલાક તો મિનિમમ ઊંઘ લેવી જ પડે છે. ચોવીસ કલાકમાંથી, તમારા માટે આઠ કલાક, તો તમારે કડવા જ પડે
અચ્છા વધુ ફાસ્ટ ફૂડ, ખાવાના શું નુકસાન છે.
વધુ ફાસ્ટ ફૂડ ખાવાથી સુડતા, આવે આપને બહ ખાઈએ તો કેવું થાય કે, નથી. ઊભુ થવુ બેસી રહું છે, કામ કરવાનું મન નહી, થતું. બરાબર એટલે બધું ખાઈએ, તો આપણને બેચેની લાગે પછી હૃદયરોગ છે. પછી આપડા શરીરમા બધી સમસ્યાઓ ઊભી, થાય. અને તેથી, તેને મર્યાદિત એટલે તેનો મર્યાદિત રીતે, ઉપયોગ કરવો. જોઈએ.
અચ્છા, તો શું આપણે ફાસ્ટ ફૂડના ખાવું, જોઈએ.
હમ ના ખાવું જોઈએ, પણ એનું નિયમિત હોય, એનું આમ કે શું કેહેવાય. કે તમે વ્યવસ્થિત રીતે ખાવ. તો તમારા શરીરને, એની આડઅસર ના થાય
અચ્છા, તો શું તમે માનો છો, કે રોજ આપણે પૂરતું પાણી પીવું જોઈએ, એ કેમ જરૂરી છે, પૂરતું પાણી પીવું
જો પાણી શરીર ને હાઈડ્રેટસ રાખે છે, અને આપણી પાચનક્રિયા હોય, એને સારી રાખે છે, તે શરીર માંથી આપડા જેવીી તત્વો હોય, એ બી વ- કરે છે, એટલે પાણી પીવું જરૂરી છે.
દિવસમાં તમે શું માનો છો, કેટલા લીટર પાણી પીવું? જોઈએ.
મારા ખ્યાલ થી, તો હું તમને કઉ તો આઠ થી દસ ગ્લાસ, તો પાણી પીવું જોઈએ.
ઓકે તમે શું માનો છો, કે ગરમ પાણી ઉફાળેલું પાણી, પીવું જોઈએ કે પછી ઠંડુ પાણી.
ઉકાળેલું પાણી, પીવો તો શરીર માટે બહુ જ સારું છે.
કે માનસિક સ્વાસ્થ્યનું શું મહત્ત્વ છે.
માનસિક સ્વાસ્થ્ય નું મહત્વ મન સ્વસ્થ હોય. તો વ્યક્તિ સારા આજે આપણું મન સારું હોય, તો આપણને સારા સારા વિચારો, આવે આપણે યોગ્ય નિર્ણય લઈ, શકીએ માનસિક સ્વાસ્થ્યતા પણ શરીર માટે ખુબજ જરૂરી છે.
ઓકે યોગના શું ફાયદા છે.
યોગ કરવાથી શરીર લવચિક બને છે, અને મનને શાંતિ મળે છે. અને આપડા તણાવ હોય, જે આપણને બધું બહુ વિચારો આવતા હોય, એ ઘટાડવા પણ આપણને મદદ કરે છે.
તો શું તમે એવું વિચારો છો, કે આપણે અઠવાડિયામાં એક દિવસ, તો યોગ કરવા મને તોજ કરવા જોઈએ.
પણ એ ટાઈમ ના હોય, તમારી જોડે તો તમે અઠવાડિયામાં એક વાર યોગ કરો.
ઓકે તણાવ સ્વાસ્થ્ય ને કેવી રીતે અસર કરે છે.
વધુ તણાવથી ઊંઘ ના આવે. થાક અને બીજી બીમારીઓ થાય, આપણને તેથી તણાવને નિયંત્રિત કરવો ખુબજ જરૂરી છે.
તમને શું લાગે છે, જે તમે દિવસમાં જે બહુ ખરાબ, ખરાબ વિચારો કરો છો, જે તમને સ્ટ્રેસ થાય છે, તેનાથી તમારી બી તમને, તમારા સ્વાસ્થ્યને અસર કેટલી થાય છે.
આપણને આજે આપણા મગજમાં બહુ, જ વિચારો ચાલતા હોય, બરાબર.
આપને ઘરમાં બેઠું ગમે છે, વાત કર ગમે છે, આપેલા છેને, અને એ આપણા શરીર ને એવ ઓકે સ્વચ્છતા કેમ જરૂરી છે.
સ્વચ્છતા રાખવાથી આપણને ચેપ નથી લાગતો, અને આપને બીમારી આપણે બીમારીઓથી બચી શકીએ છીએ. એટલે વ્યક્તિગત અને આસપાસની સ્વચ્છતા બહ જ જરૂરી છે.
ઓકે, તો તમે શું માનું છો? જો ધૂમ્રપાન અને દારૂના શું નુકસાન છે એનાથી શું નુકસાન થાય છે આપણને?
ધૂમ્રપાન અને દારૂ શરીરના ઘણા બધા અવયવ આપણા શરીરમાં જે અવયવો હોય. એને નુકસાન પહોંચાડે છે, અને મોટી મોટી બીમારીઓ નું કારણ બને છે. આજે ધૂમ્રપાન થી આપણે જોતા હોઈએ કોઈને કેન્સર થયું અલું થયું. મો નું કેન્સર થયું આ શરીર ને ફેફડા ખરાબ થઈ ગયા, એટલે ધુમ પ્રકારને દોરું તો ખરેખર બહુ જ ખરાબ છે.
ઓકે, વિદ્યાર્થીઓ માટે સારું સ્વાસ્થ્ય કેમ જરૂરી છે?
ચોવીસ સ્વસ્થ વિદ્યાર્થીને વધુ આજે સ્વસ્થ સારું હશે તો વિદ્યાર્થી ખુબ સારી રીતે એ મળી શકે છે, અને પરીક્ષામાં પણ એ સારી રીતે પ્રદ આજે સારી રીતે પરીક્ષા આપી શકે છે, એટલે સ્વાસ્થ્ય સફળતા માટે ખુબ જ જરૂરી છે.
ઓકે, નિયમિત આરોગ્ય તપાસ કેમ કરવી જોઈએ.
નિયમિત તપાસથી બીમારીઓની આપણને પહેલી વહેલી જાણ થાય, આજે તમે તપાસ કરાવો એટલે તમને ખબર પડે કે મારા શરીરમાં આ બીમારી છે, તો એની તમને સમયસર સારવાર મળી જાય તો તમે, મોટી મોટી બીમારીઓ ક બાચી શકો.
ઓકે, તો સ્વાસ્થ્ય અને ખુશી વચ્ચે શું સંબંધ છે?
સારું સ્વાસ્થ્ય વ્યક્તિને ખુશ રાખે અને આત્મવિશ્વાસી બનાવે. સ્વસ્થ વ્યક્તિ જીવન નો વધુ આનંદ માણી શકે, આજે તમારું શરીર સારું હોય. તો તમને બધા જ કામ કરવાનું ગમે.
અચ્છા, તો શું સ્વાસ્થ્ય પૈસા કરતાં વધુ વધુ મહત્વનું છે?
હા કારણ કે પૈસા કમાઈ શકાય, પરંતુ આપણું શરીર જે બગડ્યું હોય આપણું સ્વાસ્થ્ય બગડ્યું હોય. એને સુધારવામાં, ઘણો બધો ટાઈમ અને મહેનત લાગે છે, તેથી સ્વાસ્થ્યને પ્રથમ આપણેે સ્થાન આપવું જોઈએ.
ઓકે, તો સારી જીવન શૈલી એટલે શું?
સમયસર ઉઠવું પૌષ્ટિક ખોરાક લેવો નિયમિત કસરત કરવી ખરા વ્યસનોથી દૂર રહેવું, સારી જીવન સરી અપણા અલી.
ઓકે, તો સ્વાસ્થ્ય જાળવવામાં પરિવાર ની શું ભૂમિકા છે?
પરિવાર સારો પરિવાર સારો ખોરાક સ્વચ્છતા અને સારી આદતો અપનાવવામાં મદદ કરે છે, પરિવાર નો સહયોગ સ્વસ્થ જીવન માટે ખુબ જ ઉપયોગી છે.
ઓકે, સ્વાસ્થ્ય વિશે તમારો અભિપ્રાય શું છે?
મારા મત મુજબ તો હું કહઉ તો સ્વાસ્થ્ય જીવનની સૌથી મોટી સંપત્તિ છે, જો આપણેે સ્વસ્થ હોય શું તો અભ્યાસ નોકરી અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકીશું.
તમને શું લાગે છે કે આપણે આપણે ફ્રૂટ્સ ખાવા જોઈએ શાકભાજી ખાવા જોઈએ કે પછી ફાસ્ટ ફૂડ ખાવું જોઈએ? જોઈએ?
હા રોજ લીલા શાકભાજી ખાઓ તમે પછી સ સીઝન પ્રમાણેના ફૂટ ખાવ. એ બધું ખાવાથી તમારા શરીર ને પૂરતા પ્રોટીન્સ વિટામીન્સ ને બધું મળ મળ, એટલે તમારું સ્વાસ્થ્ય સારું રહેે, નું બધું ખાવાનું બને તો ત્યાં સુધી એવોડ જ કરવું જોઈએ કારણ કે બના ખા એમાં તમે કશું જોતા નથી કે અંદર શું આવે છે તમે જે આવે ખાઈ લો છો બરાબર એટલે ઘરનું ખાવાથી તમાર શરીર સારું રે
તો પણ આપણેે જો જે બર્ગર ખાઈએ છીએ એમાં તો બધા જ વે વેજીિટેબલ્સ આવે આવે છે લાઇક કોબીજ ટામેટા ડુંગળી બધું આવે છે તો પછી ને અન હેલ્ધી ફૂડ કેમ કહેવામાં આવે છે
આ જેે બ્રેડ બને છે જે બરાબર એ બ્રેડ કેવી રીતે બને છે એની અંદર આજે જે બેકિંગ સોડા બેકિંગ પઉડર આજે અ શું કેવાય કે પેલું બા નું તૈયાર શું નાખે છે અને નામ નથી યાદ આવતું તો એ આજે બધું શરીર માટે હાનિકારક છે શાકભાજી હાનિકારક નથી પણ બ્રેડ બનાવવા માટે જે વપરાય છે ને એ વસ્તુથી શરીને નુકસાન થાય છે
ઓકે થેન્ક યુ તમારો ટાઈમ આપવા માટે
વલકમ હા બાય